હલો.
હલો.
સુકર હ.
અરે કશું નહી આ શું કેવા હ બધા છોકરાઓને નોટબુક જોતીતી હા
કોંગ્રેચ્યુલેશન ત શિક્ષક ની નોકરી આવી.
હા આજ પેલો દિવસ હતો.
કેવાો ગયો દિવસ પ્યાલો દિવસ
દિવસ તો સારો ગયો હવારે તો એવું થતું હતું કે આટલા બધા છોકરાને કેવી રીતે ભણાવશું ભણાવશું કેવી રીતે ચાલુ કરશુ. એમાં ને એમાંથી પ કરી દીધું ચાલુ.
ચાલો છોકરાઓ મસ્તી હતી કરી.
ના ના હવે પાંચમાં છઠ્ઠા વાળા તો બીચારા કોણ મસ્તી કરવાના.
તોય છોકરા તો છોકરાઓ જ ક્યારે ગમે તે ગમે તે મસ્તી તો કરવાના જ
ના ના છોકરીઓની સ્કૂલ ના તો એકલું
છોકરીઓ એ છોકરીઓ છોકરીઓ વધારે ના હોય મસ
હમ્મ અને છોકરીઓને થોડું ભણવામાં થોડું કોન્સટ વધારે હોય ને એટલે એ ભણવાનું જ કરે નવા ટીચર આવે એટલે પૂછપરછ કરે કે તમાર નામ શું તમે શું કે પેલા કઈ એટલે પૂછે જાય
ગામડામાં કે સિટી માં
ગામડામ ગામડા
ચાલ ગામડા છોકરી છોકરી હ હારી હો મસ્તી ના કરો ગામ શહેરમાં તો મસ્તી વા આવી હોય પા
હા ગામડામાં તો બહુ જ સારી છોકરીઓ હતી હો એ રહી આમ કોઈ આમ કોઈ જાત નું અવાજ અવાજ નહી જેમ કહીએ એમ કરે જતી તી.
તમારા ઘરથી નજીક કે દૂર હ.
વધારે ના પાંચસો કિલોમીટર થાય.
તો તો હાવ નજીક જ કેવાય.
હા.
એકટીવા લઈને જાતા થા કી ગાડી મેં ગયા થા.
કી હોય કી હોય.
ચાલમ આમતો તમારુ પોતાનું હોય એકટીવા.
હા પોતાનું જ
તમે ટેટ વન ટેટ ટુ બે પાસ કરી કે એક જ પાસ કરી.
ટેટ ટેટ વન શું કેમે તો પીટીસી કરી હતી એટલે ટેટ વન પાસ કર્યો એમાં ટેટ તું ના આવ બીએડ કરો ના ના એમાં બે આવો બીએડમાં બે આવ ટેટ વન અને ટેટ ટુ બંને.
હા હવે બે આવ
હા. કેમ કે એમાં એ બી તમે બીએડ કરો ને એ તમારો ગ્રેજ્યુએશન ઉપર હોય તો તમે એ એકથી દસના સ્ટુડ એક થી બાર સુધીના સ્ટુડન્ટને બનાવી હકો પણ તમે પીટીસી કરો ને તો તમે એક થી પાંચ સુધી જ ભણાઈ હકો
હા બરોબર અવે ટેટ વન પાસ કરીએ ને આપડે બીએડ કરેલું હોય ને તો એ આપડેને એક છ થી આઠમાં ભણાવાનો મોકો મળી જાય.
હા મળી જાય ને પણ શું કે પી ટી સી માં એવું ના હોય પી ટી સી માં એક થી પાંચ તે એક થી પાંચ જ હોય એમ તો હારું જ
હા અવે એક થી પાચમાં છોકરા સમજે ની પાસા ને આપડે સમજાવીએ ને તોય સમજે ની
એક થી પાંચસો માર તો વધાર ક્લાસ શેને તીજા ચોથામાં જોવાયા તીજા, ચોથા, પાંચમાં
તો ચાલે એમાં તો વધારે મસ્ત એટલે તો સમજાવાના થેલા હોય પેલા તો પેલા બીજ જા હોય એ જ બાબા નવા હોય ને આપણે તો લેશન આપીએ લખવાનું વાચવાં માટે
હમ્મ આસો આજ તો કંઈક વધાર પિરિયડ નહતા બે પીરિયડ હતા ઈએ કંઈક ચોથા પાંચમામાં જ ધા અને એમાં એ શું કેવાય પોતાનું પેલા ઇન્ટ્રોડક્શન આપ્યું પછી બધી છોકરીનું ઇન્ટ્રોડક ક્શન લીધું એટલે અડધો પિરિયડ એમાં જ જતો રીયો.
હા.
પછી પૂછ્યું કે તમારા લાસ્ટ જે મેમ હતા એ કેટલે સુધી આયા આમાં પહી કે એટ આટલા સુધી આયા તો પહી એટલું પટાયું ને એમાં એમાં આ પૂરો પિરિયડ પતી ગીયો. હવે કાલથી બધું ચાલું
ચાલ કાલથી રૂટીન ચાલું.
હમ્મ હજી તો બીજા કોઈ કામ કામ નહી હજી તો ક્લાસ ટીચર ક્યાં બન્યા જો તમને કા ક્લાસ આપી દેય કે હવે તમે આ ક્લાસના ક્લાસ ટીચર હો. તો તમારા ઉપર થોડુંઈ રિસ્પોન્સિબિલિટી વધારે આ આયી જાય કે ચલો અવે તમારે સવાર વેલા જઈ બધાની અટ એટેન્ડન્સ લેવાની પછી એમાંય કેટલો કેટલા બધા ડક હા, શું કેવાય પ્રેઝેન્ટ અને પહી કેમ નહી આયા એ બધું ધ્યાન રાખવાનું.
વાલીઓને આપડે ત્યાં આટલું બધું આલુ પડ.
હા, એજ તો ફુન બુન એ કરવા પડે કે કેમ નહી આવતા આમ ને તેમ. એમાં થોડા ડખા વધારે હોય પણ હવે. ચાલુ કરી એટલે કર્યું હોય તો પ્રોપર જ કરવું પળે.
હા, પ્રોપ્રર તો કરવું જ પડે નકર નઈ થાતું પસી.
હમ્મ હજી તો ક્લાસ ટીચર નઈ બન્યા હજી તો.
મે એમને કેટ તૈણ વખત ટેટની એક્ઝામ આપી હતી, પણ ટેટ વન પાસ થઈ જતી પણ ટેટમાં તું નથી આવતી. અજી આપુ છું.
હમ્મ, પણ આમેય શું કેય પ એક તમે મળ સરકારીમાં જોબ ના મળે પણ સા પ્રાઇવેટમાં તો મળી જાય લેવી હોય તો.
પ્રાઈવેટ તો હવે પાન છ હજારમાં શું પાળવા.
એ વાત સાચી પણ આ તો ટેમ્પ્રરી આમ મતલબ ઘરે બેહી ના રેવું હોય તો.
હા, પણ બધું દૂર પડે હ જે જોબ છે ને. સ્કૂલમાં હોય સ્કૂલ જ અલગ આધી પડે હન પાછી આપડે રિક્ષામ ભાડું ને એમ કરતાં-કરતાં આપડે પગારે કશું હાથમાં ન આવ ને રિક્ષામાં જત તારે બધા કરતા, હાલ તો બીજે જોબ કરું.
ચા અમે એવું જ કરતાં અતા, અમે શું કેવાય. એક્ઝામની તૈયારી કરતા અને જોબે જતા પણ ટીચરની જોબે નતા જતા. તા એટલે નવું-નવું હતું એટલે આજે પણ થોડી પેલું એવું ગભરામણ જેવું થતું અતું કે. કે ખાલી ટીચરનું ભણાયું નઈ પણ એક-બે ક્લાસમાં તમે જાવને તો તમને એ બધું શીખવાડે જ અને પાછા નવા-નવા હોય એટલે તમને બે ત્રણ સ્કૂલમાં મોકલય ખરી.
હા નવા-નવા હોય એટલે બધે ફરવાનું વધારે હોય.
હા એટલે તમને ખબર તો પડી જાય કે આવી રીતે છોકરાનું નામ ભણાવવાનું નામ ના થાય. અને શું કેવાય સમાજ શાસ્ત્ર માં તો શું હોય હવે.
ના તમારે મેન વિષય કયો હો.
સમાજ સમાજ.
ત્રીજા ચોથા વાળા ને સમાજ આવે હે.
હમ્મ.
ના તીજાથ પર્યાવરણ, ગુજરાતી, હિન્દી ને બધું હોય. હા પાંચમા વાળા ને આવે ત્રીજા ચોથા મા તો ના આવે ને.
પર્યાવરણ આવે એમાં મારે ભણાવવું પડે.
હા સમાજ લો એટલે પછી પર્યાવરણ ભણાવું જ પડે તમારે.
અમે કઈ દેખ એમાં કઈ શું કેવાય ભારે એ વાતો વસ્તુ એને પાઠ ચલાવવાના હોય. સમજાવાનું હોયન. અને પાછા અમુક સ્કૂલ અમારે તો લખાવા નાય હોય પાછા કે ચલો પાઠ પૂરો થયો તો આ લખાવ લખાઈ દઈએ એમને બીજું ઘરે ખ્યાલ દઈએ.
હા લેશન એ આપવું પડે. છોકરાને નકર ઘરે જઈને લઈ વાચવા કરે જેને મસ્તી કરે એટલે પછી ભણાયેલું ભુલાઈ ડે નકર.
પણ એક પાઠ પૂરો થાય ને એવી બધાની સાઈનો કરાય જ દેવાની એટલે શું. એમને એ પછી બધું ગ્રા અમુક ના લખે એટલે એમને છેલ્લે બધું ભેગું ના થાય ને આપડે પહી પહેલેથી સહી ના કરી હોય ન જયારે એ કામ બધું ભેગું થાય ને એટલે તમારા હાથ તૂટી જાય.
સાચી વાત હવે સ કરવાવામાં જ આવે દાળલો થઈ જાય અમે નાના હતા ને. નાના હતાને તો શિક્ષકો સહી કરતા હોય ને તો. એું થાય ક્યારે વ્યારી ગુડ આપશે ક્યારે વ્યારી ગુડા આપશે ક્યારે વ્યારી ગુડા આપ એટલે. વિદ્યાર્થી ને એવું હોય.
અમે તો શું કે અમુક અમુક ટીચરો હોય ને જેમને આવી રીતે બાકી હોય તો એમને. ક્લાસ ની છોકરીને બધાને નોટબુક આપી દે બે છોકરો ને બેસાડા રિસેસ માં. અને કહી દે કે સાયન. કરતોોું કે બધે કરજો કરતો કરતોો ને સાઈન હોય એટલે પણ આપ હું સાઈન કરી દઈશ.
હા ચાલ આમ તો શિક્ષક નવરાને છો કર્યાને કામ પલાગાઢ.
અમુક હોય એવા પણ હું તો શું કે એક પાઠ પૂરો થાય ને એટલે બધાને કરીએ જ દઉં તા.
હ થોડું થોડું કરીેટલે હ પહડ જોને આવો ને પહાડ બધું ભેગું થઈ જાયને. છોકરાઓની સંખ્યા વધારે ને જોવાય એની બરોબર છે કે ના થાય વર્ષ થી પેલું આવે ને.
હા અને પછી ઓરલ આવે ને.
હા ઓવર ઓલમાં બહુ પ્રોબ્લેમ થાય અત્યારે ટીચર જોતા હોય ન ઓ. તો આપડે કક મિસ્ટેક બાય સઈ થઈ ગય હોય પ્રશ્ન ખોટો લખેલો હોય છોકરા. તો આપડું આઈબ નેને શિક્ષક નું.
હા અને ઓરલ હોય એટલે તમને શું એ ડાયરેક્ટ તમે. પછી એને પૂછવાનું જ કરી અકો.
હા આવડમાં પૂછવાનું હોય ચાલુ.
હમ આપડે ઓવર ઓલ હોતા એટલે કેવું થતું હોય એ હવે. ના આવડતું હોય ને એ ના પૂછે તો સારું ને માર્ક નઈ મૂકે માર્ક નઈ મૂકે.
હા એવું થ હતું.
અને અમે તો પૂરી કરવાવામાં જ બેસતા પેલા.
હા અ.
હા બેસાઈને પાઠમાં. હે કાલ ઓરલ હે બાર બાર વાગ્યા સુધી જાગ બધું પટાવતા.
ફટાવો તો પડઓડા હોય એટલા.
હઅં. હવે શોતિહવે પેલા ઓરલ આપતા હવે ઓરલ લઈએ.
ચાલો પેલા ઓરલઆવતા લઈ મજા આવતી હતી.
આમ પણ હજી એક્ઝામનું કે હજી તો સ્કૂલ જ ચાલુ થઈને હમણાં.
હંઅ.
ઉનેહાલ તો એ બધું કશું ના.
નાના છોકરાને ભણાવ વગર બીજી પ્રવૃતિ વધારે ઇન્ટરસ હોય ધારો કે. ડાન્સમાં હોય રમત ગમત માં હોય ને બાલગીતોમાં હોય ને.
હંઅંએ જ તો.
નાના છોકરાને વધારે ઇન્ટરેસ્ટ હોય બાર ની પ્રવૃત્તિઓ.
ફ્રી પીરયડ હોય એટલે બધાને હું એ પૂછું કે તમને વધારે શું ગમે સ તો છોકરીઓ તો પાછી એમને જે ગમતું હોય એકેવામાપાછી ના પડે કે એમને તો આ ગમેએ અમે તો આ કરીએ આ પેલું કરી એટલે ટાઈમ જતો રે.
હા અને પર્યાવરણમાં તો અઠારપ્ર. એવા હોય ને તો ગાર્ડન માં જઈને જ કરવા પડે ગાર્ડન માંઆ જોઈ આવોને આવા વિશેે લખ. જાસુદ ના ફૂલો વિશે લખોને જાસુદ માં શું જોયું ને. એ બધું પર્યાવરણ માં તો બગીચાનુંવધારે તો બગીચામાં જવા નુ મજા આવે.
મજા તો પણ અમે તો શું કે ક્લાસ માં જ લઈ લઈએ કેમ કે બાર બગીચા કોઈ ઝાડ વો. ફુલવા તો હૈ નહી.
નથી.
હ. ના ના ના અ કશું નઈિ ઉકાળેલા પણ આ તર ત થોડી ના ઊગી‌જાય.
ના ઊઘી તો ના જાય નવી સ્કૂલ બનાયલી હોય લાગે
હા નવી જ બની
ન ક આમ તો બધી સ્કૂલોમ ગાર્ડન તો હોય કારણ કે તીજા ચોથા વાળા ગધુ ગાર્ડન પરથી જ બધું હોય પ્રશ્ન બશ્નો બધું
હા ગાર્ડન તો હોય પણ આ હમણાં જ બની
હા એટલે બધું ઉગાડતા હોય એટલે ટાઈમ લાગે ને ફૂલ આવતા એ
હમ એ તો લા લાગેને કઈ કઈ નઈ ચાટ બાટ હોય ચાટમાં અમે બતાવી દઈએ
ચાલ આમ તો ચાલ ટોમી હોય હવે તો બધું થઈ જયું એટલે
હમ ચાટમાં હોય તો ચાટમાં ક્યા તોસ કેવાય પેલો સ્ક્રીન વાળો રૂમ હોય તો સ્ક્રીનમાં પ્રોજેક્ટર રૂમમાં બતાવી દઈએ
થાક તો તો લાગ્યો આજ
શું થાક લાગે બેઠા બેઠા ચલાવવાનું હોય એટલે
એમની સવારે ઉઠ્યા તો તો કાલદિવસે પેલા દિવસ એમ કરી એ મ તોય આપડે તો ગામડે જવાનું એટલે વહેલા ઉઠીને આપે ને ઘર નું કામ કરવાનું હોય ને
ઘરનું કામ તો માર નોકરી હોય એટલે માર મમ્મી કરી દે
તો ચાલ
મારા ખાલી ઉઠે ને નાહી ધોઈ નાસ્તો કરીને જવાનું જ હોય
કેટલા મિનિટનો રસ્તો હતમા
કઈ ની હશે અડધો કલાક નો જ છે.
તો ચાલે ન ક ઓમ તો આ આગેહોયન તો પછી આપડે બે કલાક આવામાં બે કલાક જાવામાં ટાઈમ જ ટાઈમ જતો રે પછી તો
હમ એસ તો અને વધારે દૂર હોય ને તો મુ જ ના જઉં
પણ નજીક હે એટલે ચાલ આમતો
હમ વધારે દૂર હોય ને તો હુજના જવ કેમ કે સવાર તો વાંધો ના આવે પણ રાતે આ ટાઈમે એકલા આવું ખાલી ખોટું
હાચી વાત કઈ ની જબ ધ્યાન આપજો સારી રીતે કરજો.
હા હેડો મળીએે.
બાય.